મજા.
હા, હા આવે છે, આવે છે, હલો, આવે છેને. તમને મારો અવાજ આવે છેને. હા, હા બસ, બસ કેમ છો? મજામાં
તમે કેમ છો.
બસ, બસ એકદમ મજામાં તો એક આજે એક સર્વે એકદમ રસપ્રદ વિષય મળ્યો હતો, મને કે આપડણે એના વિષય પર ચર્ચા ચર્ચા કરીએ, કે આપડો સંયુક્ત પરિવાર
ર વિષય છેને. એટલે કેહેવાય છે, કે સંયુક્ત પરિવાર એટલે એક જ ઘરમા ઘણા સદસ્યો સાથે રહે, તેવી કેવાય ને કે પરિવાર વ્યવસ્થા છેને.
આ હા એકદમ સાચી વાત છે, કેમ કે તેમાં દાદા, દાદી કાકા, કાકી ભઈ અલી, બોન નમાતા પિતા અને અને બાળકો બધા જ સાથે રહે છે. સંયુક્ત પરિવારમાં
બિલકુલ અને આવી વ્યવસ્થામાં છેને, દરેક વ્યક્તિ એકબીજાને છે, ને મદદ કરે છે.
સાચેમાં કેમ કે ઘરના મોટા લોકો, માર્ગદર્શન આપે આપણને
અને નાના સમસ્યો છે, ને મોટા લોકો પાસેથી ઘણું આમ શીખે છે.
સાચેમાં કેમ કે આમ સાચી વાત છે, એ સંસ્કાર પણ આવા પરિવારમા બહુ, સારી રીતે આપવામાં આવે છે.
બિલકુલ સાચું કીધું, માનતો વિનમ્રતા સન્માન અને જવાબ. જવાબદારી પણ શીખે છેને.
સાચે, કે બહુ સાચી હતી, ને કેમ કે ઘરના બધા જ સભ્યો, વચ્ચે પ્રેમ અને એકતા હોય. તો ઘર આમ સુખમય બની જાય છે, આપડે
કહેવાય છેને, કે એકતા ઘરની સૌથી મોટી તાકાત ગણાય છે.
હમ્મ. એકદમ સાચે, કેમ કે ઘરના કામ પણ બધા વચ્ચે વેચાઈ વેચાઈ જાય છે, એટલે કામ પણ એકદમ સરળ બની જાય છે.
હા, એટલે તો કેવાય છે, કે કોઈ એક વ્યક્તિ પર આમ બધો ભાર નથી, રેતો
હમ કેમકે જોને ઘરના ખર્ચા પણ યોજના પ્રમાણે જ થઈ જાય છે થઈ શકે આપડે એકદમ
અને બધા સાથે મળે તો બચત પણ આમ સારી રીતે જ થઈ શકે
હમ સાચેમાં કેમ કે આમ બાળકો નું ધ્યાન રાખવામાં પણ આપણને બ બહુ જ મદદ મળે છે એની અંદર
બિલકુલ અને કહેવાય છે ને કે દાદા દાદી બાળકોને વાર્તા કહે અને સારા સંસ્કાર બી આપે છે
હમ એકદમ એકદમ કેમ કે તેઓ શું કેવાય એ આમ ઇતિહાસ અને પરંપરા વિશે ઘણું જાણતા હોય છે એટલે
બિલકુલ સાચી વાત છે અને કહેવાય છે કે આજ રીતે નવું અને જૂનું બંને જ્ઞાન છે ને સાથે ચાલે છે
હમ બસ બરાબર છે કેમ કે આમ બઉ સાચી વાત અને પાછું તહેવારોમાં પણ ઘણી ઉમંગથી ઉજવાય છે બધા સંયુક્ત પરિવારમાં
હા જેમ કે તહેવારો લઈ લઈએ આપડે દિવાળી, ઉતરાયણ, હોળી અને બીજા તહેવારો આમ બધા સાથે ઉજવીએ તો આનંદ વધી જાય છે એકદમ
એકદમ અને રસોડું પણ ઘણું આમ જીવંત લાગે છે આપણને
સાથે જમવાનું પણ આમ એક સુંદર પરંપરા છે
સાચેમાં કેમ કે આમ સાથે બેસીને જમવાથી સંબંધો એકદમ મજબૂત બ ને છે આપડા
હા અને વાતચીત થી આમ પણ આમ કેવાય ને કે રોજ થવી જ જોઈએ વાતચીત તો બધા વચ્ચે
હા એ તો છે કેમ કેમ ઘરના નિર્ણયો પણ એકદમ સાથે મળીને લેવા માટે બઉ જરૂરી બની જાય છે આપડા
કહેવાય છે ને કે બધાની એક બીજા જોડે વાત તો થવી જ અગત્યની છે આમ કેવાય
કેમ કે આ મોટા લોકો નો અનુભવ આપણને ઘણો ઉપયોગમાં આવે છે એની અંદર
બિલકુલ અને નાના લોકોના નવા વિચારો પણને મહત્વ ધરાવે છે
હા કે એજ તો છે ને અને પાછુ બંને વચ્ચે સંતુલન હોય તો ઘર નું એકદમ નું ઘરમાં એકદમ પ્રગતિ જ થાય કોઈ દિવસ કોઈ મુશ્કેલી આવે જ નઈ
બિલકુલ અને સમજણ અને ધીરજ આમ ઘણી જરૂરી છે તે માટે
હા એ તો છે કેમ કે કોઈ મતભેદ થાય તો તેને શાંતિથી ઉકેલ કરવા માટે આપડા મોટા બુજુર્ગોની બઉ જરૂર પડે છે એમાં
બિલકુલ અને ઝઘડા કરતા આમ સમજણ વધુ સારી છે
હા એ તો છે એકદમ કેમ કે ઘરમાં શું કેવાય મધુર ભાષાનો વ મધુર ભાષા વપરાવાથી એકદમ વાતાવરણ એકદમ સારું રહે છે
બિલકુલ અને નમ્રતા દરેક આમ સંબંધ મજબૂત બનાવે છે
હમ એકદમ કેમ કે એ બીજાની મદદ કરવાથી તો આગળ વધાય ને
અને કહેવાય છે કે સુખ અને દુઃખ બંને સાથે વેચાય છે
હા એતો છે કેમ કે પાછી કોઈ બીમાર પડે તો બધા જ એકબીજાનું સંભાળી લે છે ધ્યાન રાખે છે સેવા કરે છે એમની
એક તો કેવાય છે કે તેમને હિંમત પણ એમનામથી જ મળે છે આમ એકજુટ રહે છે ને તેના કારણે
સાચેમાં સાચેમાં કેમ કે આમ જો બાળકો મોટા લોકો લોકોની સેવા પણ શીખે છે એનાથી
અને સેવા પણ છે ને એક આમ મોટો આમ ગુણ ગણાય છે
હા કેમ કે ઘરની પરંપરા અને શું કેહેવાય સેવા કરવું એ પણ બહુ કામની વસ્તુ છે
ઘરની ઓળખ પણ આમ બની રહે છે ને
એકદમ એકદમ કેમ કે આમ સંસ્કૃતિ નો વારસો પણ એકદમ જળવાઈ રહે એની અંદર કે સાંસ્કૃતિક લોકો આમ એકદમ આપણી જૂની સંસ્કૃતિ જળવાઈ રહે છે સંયુક્ત પરિવારમાં
ખૂબ જ જ સાચું તેના લોકગીત કહાવતો અને રીતિ રિવાજ પણ આમ શીખવામાં આવે છે ને
હા સાચા કેમ કે ઘરમાં અનુશાસન પણ બહુ જરૂરી છે આમ
બિલકુલ અને સામાન્ય પાલન દરેક માટે આમ કે ને આમ સરખું જ હોવું જોઈએ
હા અને બાળકોને જવાબદારી આપવામાં આવે તો તેઓ પણ એકદમ શીખે છે કે જો નાનપણથી જ બાળકને આમ જવાબદારી આપશે તો ખબર એને ખબર પડશે કે એ જવાબદારીને કેટલું મહત્વ આપ વુ
બિલકુલ એટલે તો કેવાય છે કે નાના કામ થી મોટી આદત ઉભી થાય છે
હા એકદમ અને પાછો સંયુક્ત પરિવારમાં સહકાર ઘણો મહત્વનો હોય છે
હા અને સહકાર વગર તો એકતા સંભવ જ નથી
એ તો સાચે બહુ સાચી વાત કીધી તમે કેમ કેમ પ્રેમ સન્માન અને સમજણ આ ત્રણ ત્રણ જ આધાર છે સંયુક્ત પરિવાર નો
હમ ખૂબ સાચું કીધું જો આધાર મજબૂત હોય તો પરિવાર પણ આ મજબૂત જ બને છે
હા એતો છે કેમ કે શું કેવાય સંયુક્ત પરિવારમાં શું કેવાય સમજણ પણ બહુ હોવી જરૂરી છેહો
બિલકુલ એના મજબૂત પરિવાર થી મજબૂત આમ સમાજ બની શકે છે
સાચ્યમાં કેમ કે હવે શું થાય છે કે સંયુક્ત પરિવારમાં બઉ શ કે બહ બધા મહત્વના પાસાઓ હોય છે એની અંદર
અને દરેક ઘરની પોતાની રીત અને વ્યવસ્થા હોય છેને
હા એ તો છે કેમ કે ઘરમાં દરેક સભ્ય પાસે કોઈને કોઈ જવાબદારી હોય એટલે કામ વેચાઈ જાય
કોઈ બજાર નું કામ સંભાળે તો કોઈ ઘરની સફાઈ કા તો કોઈ રસોઈ અને કોઈ બા બાળકોની સંભાળ રાખે છે
પછી જયારે કેવું કે કામ નું યોગ્ય આયોજન થાય ત્યારે ઘર સારી રીતે જ ચાલે ને
બિલકુલ અને કોઈ એક વ્યક્તિ ઉપર વધારે ભાર પણ આમ નથી આવતો
હા તો છે કેમ કે સમયસર કામ પણ પૂર્ણ થાય અને શું કેવાય પરિવારમાં શીખવા પણ ઘણું બધું મળે
જો સમય ન મહત્વ દરેક વ્યક્તિ આમ સમજે તે પણ જરૂરી છે
હા એ તો છે કેમ કે ઘરમાં સૌએ એકબીજા સાથે શાંતિથી વાત પણ કરવી જોઈએ
એટલે તો કેવા છે કે નમ્રતાથી બોલવાથી સંબંધો છે ને મધુર બને છે
હા એતો છે કેમ કે કોઈ વાત વચ્ચે ન બોલવું પણ એક સારો સંસ્કાર છે
શાંત વિચારીને નિર્ણય લેવાથી સારા પરિણામ પણ મળે છે ને એના કારણ
હા એ તો છે કેમકે ઘરના નિર્ણયો ઉતાવળમાં લીધેલા હોય તો એ નુકસાનકારક જ બને છે
હા બિલકુલ સાચું કીધું અને આગળ જતા આ ખુણ છે ને ઘણા આમ કેવાય ને આમ બહુ જ આમ એ થાય છે
સાચેમાં કે જો પહેલેથી જ બાળકો ને એકદમ નાની ઉંમર થી જ ઘર ઘરના કામમાં જોઈએ ને આપડે તો એમને સારા સંસ્કાર મળે એમને ખબર પડે કે જવાબદારી નું શું મહત્વ છે એ એ વસ્તુ ખા સંયુક્ત પરિવારમાં જ થઈ શકે
બિલકુલ સાચું કીધું કે આમ એવું થવું જ જોઈએ અને એવું શીખવાડવું જ જોઈએ આપે બાળકોને
સાચે માં સાચેમાં કેમકે જો અત્યારથી ના શીખે તો પછી પછી આગળ જઈને એમને જ તકલીફ પડે અને જે આ વસ્તુ જો સંયુક્ત પરિવારમાં બા દાદા કાકા બધા હોય બુઝુર્ગ હોય ને તો એ વસ્તુ તું ખબર પડે કેમ કે એમને વધારે અનુભવ હોય એનો અને એમને અનુભવ હોય ને એટલે એ બાળકોને શીખવાડી શકે કે શું વસ્તુ કરવી જોઈએ શું વસ્તુ ના કરવી જોઈએ
શુ સો ટકાની તમે સાચી વાત કીધી કે દાદા દાદી ખુબ જ એમ શીખવાનું મળે છે
સાચેમાં સાચેમાં તો કે તમને આ વાત આ વિષય ઉપર વાત કરી કરીને કેવું લાગ્યું
તો ખુબ જ આમ મજા આવી ગઈ આ વિષય પર વાત કરીને એને ખુબ જ આમ જાણવાનું પણ
હા બસ તો પછી આપડે ફરીથી એક નવા વિષય લઈને ચર્ચા કરીશું એક એક વાર ફરી જાાર ઓ ઓકે ચાલો